હેલો
હલો હા અવાજ આવે છે.
હા આવે છે.
તો કેમનું મજામાં?
હા બસ મજામાં તને કેમનું?
બસ એકદમ મજામાં જમી લીધું?
બસ જમી લીધું.
હા તો આજે આપડે એક સરસ ટોપિક પર વાત કરે જે છે ખોરાક અને પરંપરા
હા ચલો ખુબ જ સરસ આમ વિષય છે જોવા જઈએ તો. અને ગુજરાત માં ખોરાક સાથે પરંપરા ન આમ ઘરેલો સંબંધ છે ને
બઉ સાચી વાત છે વિવાદ તહેવારોમાં અલગ અલગ વાનગીઓ બનાવવાની પરંપરા છે
બિલકુલ આમ કેવાય ને કે આમ ઉદાહરણ તરીકે લેવા જઈએ તો ઉત્તરાયણમાં ઉદીિયો અને જલેબી ખાસ બનાવવામાં આવે છે
હા અને તમે જોઈ શકો છો કે દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ પણ બનાવવાવામાં પરંપરા છે
અને જોવા જઈએ ને તો પછી ખોરાક માત્ર પેટ ભરવા માટે તો નથી તે આમ સંસ્કૃત પણ આમ દર્શાવે છે ને
હા અને ગરમ અ ઘરમાં મોટા લોકા તરફથી તો રેસીપી અલગની પાછળ અલગ જ મહત્ત્વ હોય છે
બિલકુલ અને કેવાય ને કે આમ સ્થળો પર આમ પણ ઘણા પરિવારો છે ને આજે પણ આમ પરંપરા વાનગીઓ બનાવે છે એમ જુદી જુદી વાનગીઓ બનાવે છે એમ તે એટલી બધી સ્વાદિષ્ટ હોય છે ને જેનું કોઈ આમ એ જ નહી ઉદ્દેશ્ય જ નહી
બોઉ સાચી વાત છે ત તો તમને શું લાગે છે કે આધુનિક સમયમાં પરંપરા ઓછી થઈ રહી છે
હા બિલકુલ કારણ કે આજના યુવા પેઢીઓના કારણે અને મોબાઈલ ના કારણે છે ને બધી જ પરંપરાને બધું જ ઓછું થઈ ગયું છે
તમે જોઈ શકો છો કે હવે તો ગુજરાતીઓમાં પણ હેલ્ધી ફૂડ ની પરંપરા મલે છે
હા બિલકુલ અ આમ લઈ લઈએ રોટલી શાક દાલ ભાત વગેરે વગેરે બો બધું છે
અને ઋતુ પ્રમાણે ખોરાક લેવાની પરંપરા પણ છે
વાત તો સાચી આમ જેમ કે કેવાય ને કે શિયાળામાં પોસ પોષક ખોરાક અને ઉનાળામાં હલકો ખોરાક લેવામાં આવે છે
હા અને આ પરંપરાઓ આરોગ્ય પન માનવામાં આવે છે
બિલકુલ કેવાય છે ને કે પુરાના સમય માંથી આમ લોકોને પ્રકૃતિ સાથે આમ મેલ રાખીને ખોરાક લે બેઠા હતા એટલે
હા અને આજે ફાસ્ટ ફૂડ નું પ્રમાણ બો વધી ગયું છે
હા એ વાત તો સાચી છે પણ વધી તો ગયું છે પણ આમ કેવાય ને ખોરાક નું પોષણ તો આમ હોય છે બટ એની પરંપરા ઓછી થઈ ગઈ છે
હા અને તેના વચ્ચેનું પન સંતુલન ભી જરૂરી છે
એ વાત તો છે
કેવાય ને કે તહેવારો લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્ય કાર્યક્રમોમાં આમ સમસ્તા તો જોવા મળે જ છે આ બધાના કારણે
બોઉ સાચી વાત છે અને ખોરાક લોકોને એક સાથે લાવવાનો પન મધ્યમ છે.
બિલકુલ એટલે તો છે કે ખોરાક છે ને આપણી ઓળખ છે સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
ના ના બોઉ સાચી વાત અને આપની પરંપરાને તો જતન કરવા માટે વાનગીઓ શીખવી જ જોઈએ.
બિલકુલ બિલકુલ. એ સાચી વાત તમે કીધી કે એ તો શીખવી જ જોઈએ હા.
હા અને આ રીતે ખોરાક અને પરંપરા બંને નો વરસાવ અલગ વધે છે.
એ વાત તો સાચી છે કે એના લીધે છે ને બધું વધે જ છે. અને જોવા જઈએ ને તો આપડે કેવાય ને કે ખોરાક છે ને આપડી સંસ્કૃતિ નું મહત્વ પૂર્ણ ભાગ આમ ધજવે છે આ બધાના કારણે
બહુ સાચી વાત છે અને આ વિષય પર કરીને ખુબ જ આનંદ આવ્યો તમારા જોડે વાત
હાં. પણ આપડે જોવા જઈએ ને અજી થોડીક વાત કરીએ ને તો મારા ખ્યાલ થી છે ને ગુજ રાતમાં પણ વિવિધ આમ વિસ્તારોમાં અલગ અલગ વાનગીઓ જોવા મળે છે શું તમારું કેવું?
ગુજરાતમાં
હા.
હા હા ગુજરાતમાં પન વિવિધ વાનગીઓ જોવા તો મળે છે. અલગ અલગ સંસ્કૃતિના પ્રમાને અલગ અલગ વસ્તુ જોવા મળે.
બિલકુલ તમે સાચું કીધું ને આ આને તો કેવાય કે વિવિધતા આપણી સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવે છે ને!
હા પન તમને શું લાગે છે કે ઘરનું ભોજન કે બહાર ન ભોજન કરતા વધુ સારું હોય?
મોટા ભાગે હા પણ ઘરનું ભોજન આમ સ્વસ્થ અને આમ પોષક હોય છે.
ઓ કે ને આપડે કઈ શકાય કે પારંપરિક રીતે ઘરમાં જે ઉપયોગ થતું હોય એ બઉ ફ્રેશ હોય છે બાર ના કરતા
બિલકુલ અને ખોરાક બનાવવાની રીત પણ આમ આરોગ્યને ધ્યાન રા ધ્યાનમાં રાખીને જ હતી ને
હા અને આજે બી ઘના લોકો પરંપરાઓને અનુસાર ચાલે છે.
તેહવારો અને ખાસ પ્રસંગોમાં
હં અને સમૂહમાં બેસીને ભોજન કરવાની પરંપરા વિશે તમારું શું કેવું છે?
જો સમૂહમાં આપડે બે સીશુ તો પ્રેમ અને બધું જ વધશે આપણા સંબંધ બી વધશે. અને એકબીજાને એટલા બધા પ્રેમ કરતા થઈશું અને એટલા બધા સમજતા થઈશું. આને કારણે
બઉ જ સાચી વાત છે ભોજન માત્ર ખાવા માટે નથી પન સંબંધો પન મજબૂત કરવા માટે છે.
બિલકુલ અને મહેમાનોને છે ને આપણે ભોજન કરાવો પણ આપડી પરંપરાનો એક ભાગ બોઉ જ મોટો છે.
હા અને ગુજરાતીમાં જ કેહવામાં આવે છે કે અતિથિ દેવો ભવ. નો ભાવ પન આમાં જોવા મલે છે.
બિલકુલ કે મહેમાનોને પ્રેમથી જમાડવો આપ પડી સંસ્કૃતિની આમ ખાસિયત છે.
હા અને આધુનિક જીવનના તો કારણે કેટલા લોકો ફેરફારો પણ આવી ગયા છે.
બિલકુલ હા પણ જોવા જયે તો પ્રમામ કતો આમ ખોરાકનું મહત્વ છે ને આજે પણ ઓછું થયું નથી એમ કેવાય ને તો
પન લોકોને હવે આરોગ્ય પ્રતિ વધુ જાગૃતિ આવી રહી છે.
એ વાત તો સાચી છે પોશાક ખોરાક તરફ આમ ફરી રુચિ વધી રહી છે. કે કેવાય ને એકદમ સારો ખોરાક હોય.
હાં આ બી એક બઉ સારી બાબત છે.
હા. એટલે તો કેવાય છે આ કારણ થી જ ને પરંપરા અને આરોગ્ય બંને સાથે જોડાયેલા છે.
હા અને આપડે આગમી આપડે આગની પેઢી સુધી આ વર્ષાઓ પહોંચાડવો જોઈએ.
બિલકુલ એતો આપડી પરંપરા ને જવાબદારી છે કે આપડે આપનના આપડા જે પણ આવશે છોકરાઓ કે જેવી આવશે એ બધાને આપડે શીખવાડીશું. કે શું આનો મતલબ છે શું ઉદ્દેશ્ય છે અને શું પરંપરા છે આની પાછળ. અને શા માટે ખાવામાં માં આવે છે આ બધું એટલે.
હા મને તો હવે આ વિષય પર વાત કરવાનું બઉ વધારે ઈચ્છા થાય છે.
હા તો આપડે હજી પણ આપડે વાત કરી શકીએ ને કે ખોરાક માં આપડે શું શું ક કરી શકાય અને શું પૌષ્ટિક ખોરાક છે કે સવારે આપડે ઉઠીને તમે શું નાસ્તો કરો છો આમ કે જે હેલ્ધી રહેેવા માટે.
. અમે તો ગુજરાતીમાં તો કેવાય ને કે સવાર ની ચા સાથે ફાફડા અને એવું મલી જાય તો ભગવાન મળ્યા.
તમે જેમ કીધું ગુજરાત તો જે પરંપરા છે જલેબી ફાફડા આ તો વર્ષોથી ખાવામાં આવે છે અને આ બધું છે ને દશેરા ના ટાઈમે છે ને એટલું બધું ખાવામાં આવે છે કારણ કે વર્ષોથી ચાલ ચાલતી આઈ પરંપરાને કારણે જ આપડે આ બધું ખાઈએ છે.
હમ્મ બઉ સાચી વાત ને ઉત્તરાયણમાં તમે કહી શકો કે બધા સાથે મળીને ઊંધયું ખાય એ બી એક બઉ મોટી પરંપરા છે ગુજરાતીઓમાં. .
શું કીધું કે ઉત્તરાયણમાં ઉધ્યું આમ ખાવાની અલગ જ પરંપરા હોય છે અને બધ્ ધા આમ એક સાથે હોય છે. છે ને તો મજા જ કઈક અલગ આવે અને આનંદ અને પ્રેમ ને કુટુંબ વારા એકદમ કેવાય ને એકદમ સંબંધ આમ થઇ ગયા હોય બઉ મજા આવે.
બઉ મજા આવે ને સાથે મલીને ખઈએ ફક્ત ખાલી હા ભોજન માટે નઈ હોતો પણ બઉ વિવિધ પ્રકારની વાતો પન થાય છે.
સાચું કીધું ક્યા ખાલી એકલું ખાવા માટ્ ટે આપડે એક સાથે નહી ખાતા બટ કહેવાય ને કે આમ જેનાથી પ્રેમ અને બધું વધે ને આપડે એના કારણે આપડે આ બધું કરીએ છે અને એક સાથે જમીએ છે.
બઉ સાચી વાત કઈ તમે. બસ તો પછી જુઓ તમે આભાર તમારો આ ચર્ચા ને
ના પણ આપડે પણ આપડે સાંભળો તો ખરા. આપડે જોવા જઈએ ને તો છે ને કેવાય ને કે દિવાળી ના ટાઈમ પર આપડે કેવું બધા લોકો ઘરે આવે અને વર્ષો જૂની પરંપરા જે ચાલતી હોય છે હજી પણ નિભાવે છે એમાં તમારું શું કે
હા તો વર્ષોથી જ પરંપરા જે ચાલતી હોય તો ચાલવાની જ છે પણ એ બહુ સારી વાત છે કે આધુનિક યુગમાં લોકો મોબાઈલ મૂકીને સાથે મળીને ખાય એજ બહુ મોટી વાત છે
ખૂબ આ મસ્ત રીતે રહ્યો આપણેે આપણે ચોક્કસ આ વિષય પર ફરીથી વાત કરીશું
જરૂર જરૂર થી વાત કરીશું ચાલો